હલો
હલો જય શ્રી કૃષ્ણ
ખરી.
મને તો આ તો મન ફોન પકડાય એટલે હું વાતો કરું રહું
હાલે એ બધું લાગી પડવાનું બોલવા શું કેતો
બો છે. ખબર નહી.
લ એટલી આ ભૂલી ગયો.
આપડી યાદદાસ યાર વધાર નહી.
ત્યા બઉ જોદાર
અમારા સ્કૂલમાં વિજ્ઞાન વાળા સાહેબ આવ્યા ને એટલે પેલા જે
હમ હમ હમ હમ કેટલા?
અને સર્પ લીટે
હ હ હ ભણવાનું યાદ રારું કેટલા દિવસ ત્યાં સ્કૂલ જવાના
એ હમણાં અઠવાડિયું થિયું કાલથી સાડા સાત થી દોડની ની સ્કૂલ લે અવે કંટાળો ચાલુ.
હમ હ હ કંટાવા ભણવાનું
આટલી બધી લા સ્કૂલછી હમણાં પેલા અમે એટલા પેલા પેલા હમણાં પાછો નાના વન ચાલુ થયું ને તો વહેલા છુ ટી જાય એટલે બખાડો કરતા જાય ને અમને છૂટવાનું મન થાય રુ
રહેવાનું નહી.
છોડ ડે કેવું હારવું અ ઓલામની સ્કૂલ ચાલુ થઈ ગઈ હ નાનો
અ કાલ થી ચાલુ થઈ મોટા ના એના જ વાર મોટંગાલથી થાય
એ બીજી સ્કૂલમાં છે સ્વામી નારાયણવાડી
હા
તે મૂકવા કોણ જાય દાદા
હા અ
આગળ હતા ત્યારે એ જ મુકવા જતા
હમ.
બોલો બીજું કેવું ચાલું
બરોબર
બરોબર ક્યા અ ની યાદ ન આવતી,
આવવાનું
લાગતું હોય ને તમને યાદ આવતી હોય,
અચ્છા કેમ, પણ આવા જડે તય થાય નેવે વાવા ચડે ત થાય ને શું કરે કે છેટું હો ર જડે ને
અહિયાં અમદાવાદમાં ઘર લઈ લે
એમ કે છે, આ બજ લઈ લો તમે
ના, અહિયાંથી બે ઘરને આવ ત્યાંથી એક ઘર ને આવવું પડે અહિયાં એમ
હમમ તો શું કરે કે,
જે જે વખતે, આવે એને વખ ત્યાં મહિનો દોઢ મહિનો રોકાય જવા.
એટલે જડે નહી, પણ
અઠવાડીીયું તો રોકવાના અઠવાડીય, દોઢ અઠવાડીીયું.
અઠવાડિય જડે મારી એ તો રોડ ઉપર છે ને,
પછી તો મામાને ઘરે આવશો ને, હા.
મામા ગયેલા ખબર નહી હવે. અહીં એમ કેદ રું આપ આવે.
રોડ બનાવે ને તે પણ
ના એટલે રોડ બહુ પટ્ટા મારેલા હોયને જાડા. તોું ખાલી ડમ્ફર આવે ને બધા એવા ખખડે ને જોર જોરથી હ ઉભે ભાઈ ને ખબર પડી ગઈ હશે. એવું તાારા ગ દ હતાા હમ્મ હમ્મ
માથું ચડી જાય. હા, અમે અહીિયાં હમણાં હું બહુચરા બહુચરાજી ગયો હતો ને તે હું જલ્દી માસીના ઘરે રોકાવ નહી, પણ આ વખતે રોકાણો હતો અઠવાડિય જેવું. તે ઢાંકણ મા વાસણ ની સાડુ. બધાને જ ટ્ટક્ આયા છે તો ઊલો ના નોન ચાચી છોરો. તે એં હાભળી ગયો તો કે મને ટ્રક જોવા જવું હોય ટ્રક જોવા જવું હોય દમફર જોવા જવું હોય તો પછી અમને ચાર ભાઈબણ ના લઈ ગયા ત્રણ ભાઈબણને તે ત્યાં ગયા તે ડમ. ફર્યા જોયા કરે ફૂલ પવન આવતો હોય આખું ખેતરો રણ જેવું હતું ત્યાં પણ તે એવી ફાટી એવી ફાટી તે ગાડી કરી ગઈ બાહરના નીકળ્યા. કે, ના મને બીક લાગેરે બીક. લાગેરી. કે સલા ફટું તા માટે કઈ અ અહીં આ તું વળ અંદર ગાર્ડિંગ કરીયું
તે તું તને હોર મળ જોુવાનોો કે હવે
હોવ એ
તો ફાટ હઈન કે
ના ના હવે બીક નથી લાગતી ત હું બોચરાજીથી આવ ને ત્યા જ આ ભૈયા ક્યાંક ચાલુ કરી હતી ચિમકાડ ની કે ચીમ એવી ક્યાંક હતી વરણ મવી પછી અમે કલો હતા ને ત્યારે હોટેલ હોરર મુવી જોઈ મસ્ત નથી એ કલાક દોઢ કલાક ની જ મુવી હતી બહ મસ્ત નથી
હમ હમ બરોબર હ તાઈ કેટલી
કરણ એ હોટ વટ ની જગ્યા ને ત પેલા મેન્ટલ હોસ્પિટલ હતી ને એમાં એક આઈસીયુ હતું ને તે આઈસીયું બળેન એકન લમાં જે છોરી હતી ને એ મરી ગઈ તંકંકન તેમની આત્મહત્યા કર ભટકે જ તેમ પછી કો કે ત્યાં હોટેલ બનાવી તે હોટર બનાય ને તે આત્મા એના માલિક મા દીધી તો પછી હોટલ બંધ થઈ ગઈ ત્યાં બધા છ સાત ફ્રેન્ડ હતા અળવિતરા તે એવી રીતે બધા ગયા વારા ફર ધ્યાન પછી ખબર પડી ને કે અહીં ભૂત તો ઓલા હોટલ જે માલિક હતા ને ભૂત હતો પણ હખર હતો એને અયા બધું કીધું કે તમે આઈ સી યુ ને બહાર નાખશો ને તેકથી તો એમાંથી ભૂત જતી હશે ને તો તમને બહાર નીકળવા મળશે ને એવી રીતે.
હાલેે બઉ બીક લાગેવા ની જોવાના મુવી.
તો.
સમજ્યા.
પણ મજા આવે જોવાનું પછી અમે હ અમદાવાદ હતા ને ત્યાં કનેકે એટલા હોરમ હો જો કંચના વન ટુ થ્રી ફોર
પોતના જ બીક લાગે છે ભાઈ તને જોવાના રાતે હુંગમા બધું દેખાશે એ જ.
ના પણ હવે બીક નથી લાગતી ત્યારે લાગતી લીલી રિટસના માં એક મસ્ત હાવેલીમાં ભૂલાય કરનડ બાજુનું પી જ્યારે આયરૂ તે ત્યાંના ની બધા ફોટોગ્રાફી એના માટે ગયા વાર તે કની બૂુત ના પારેડુ પણ ના કરોના કરા વ અતુ તો એ બધા કરે પછી એમને મારે ને એવું બધું.
હમણાં ખબર ધમાલ ફર આવવાનું નવું. પછી વેલકમ ટુ જનરલ શ ફરી નવ આવવાનું. એક અક્ષય કુમાર નું ને અક્ષય દેવગણ નું. પેલો અક્ષય કુમાર.
મ તો ખણે નામે આવડ તાયની
હા.
મને તો ક નામે ખબર હ નઈ હીરો ના કઈી. કઈ ના. આપડ અહીયા નવી ટી વી આય ને. ત્યારથી એટલા ગુજરાતી મુવી જોએ એટલા ગુજરાતી મુવી જોય કે હવે ગુજરાતી મુવી જો ને તો યુટ્યુબમાં સર્ચ કરવું વળરું ગુજરાતી કોમેડી મૂવી.
હા.
અહીંયા બધા ગુજરાતી મૂવી જોઈ લી ટા.
તેન મેં જોએ દઉં ભલે બધા તેએ જોયા થા અખારે.
હો એ આ બધા જોયા કે અમુક ભણવા ગયા થા તોમાં પરીક્ષા હતી ને એટલે આ બધા એટલે લા જોઈ નાખ્યા.
હમ્મ, હમ્મ.
કેટલા વાગ્યા? તન વન ટાઈમ નહીં થતો ન?
ના ના હું તો જે અગિયાર સાડા અગિયાર જે હુઈશ.
કેટલા વાગ્યા ને?
દસ ને અગયાર થઇ.
એવુંવે?
ત્રી.
કાઈ ની વાર વાગ યારા.
અત્યારે બાર વાગરા?
રોજ ના યાર શું કરે.
હું ત હું ત બાર વાગ્યા ના મને લાગ્યું અત્યારે બાર વાગ્યા.
ના હમણાં નહીં હુંતે હુંતે.
ઓ હો. કે તમારા રૂમમાં એ સી ને એવું હૈ? તોએ હોલમાં હું રે.
કેહ હૈ.
તો કે તમે ગરમી નહીં લાગતી હોય ને?
લાગે જ રી રાતેરા તમે હવે હમણાં પવન એટલે પવન ના તો ત લાગતીજ થી.
તો કે હોલ માં એ સી હ તમાર?
નહીં હોય. એટલે આટલા દિવસમાં નીચે જો ત ને એટલે એ
એલો હોલ માં એ સી હૈ.
કે હૈ ની?
કે તે કણ ગરમી નથ લાગતી?
લાગે રેને અમુક વાર.
પ જીજું નાખાઈ ત્રણ ચાર એ સી.
ના એ પછી કરશે.
ના ના કે કે હમણાં કે એ સી ને ખાઓ મસ્ત.
ના.
હેલો જી જો બે ત બે ત્રણ એસી ના ખાઈ દો
એ આવુંડ હાનું છે,
તો તું બૂમ પાડી દેશ
એ પછી પછી કધ કરશે, પછી આપડે હા
દીદી આપડ દિવાળી વેકેશન માં ફરવા નતું જવાનું ક્યાંક મુંબઈ બાજુ ને એવી રીતે
એ આવ જોઈ કેમ કરે
અમારે તો સ્કૂલ વાળા ક કે તમારે દિવાળી વેકેશન નવ જ દિવસ ન હશે, દસમા દિવસે સ્કૂલ ચાલુ
જવા તો ને સ્કૂલ નઈ જવાનું
ના એટલે તમે જલ્દી પ્રોગ્રામ ક છે, એમ થોડો
યો આપડ યો મને નહ ખબર હ કેમ કરશે, બધા
તો પૂછતો ખરો જીજુ પૂછત ખરી જીજુ ને કેમ જવાનું
હમણાં નહી, આમાં ન પછી જાય નોર્મલ કોલ કર ને કઈ ઓમ કોલ કર ને તની વાત અમ કોલ કરી ને તઈ વાત એઈ
હ હા શું ફરવા ક ગુજરાતમાં જ ફરવું હોય, એમ
એ પણ મને નથી, ખબર
તને ખબર તું હે
કૌરી નને હમણાં નથી, કેવું મને આમાં
ઓ લખ તું કેતી ત કેતો કોણ ધબધબ કરેું, મોટા હમે ધબધબ કરતા તમે બીજા દિવ જ
ઈ જ હોય, બીજું કો જાગતું એ ના હોય.
ના, એટલાાગે ને દસ વાગે જેવું સાડા નવ જેવું હતું, કાનો ભાઈ ઉપર જ જતો રહ્યો તો કેનું દીધી ફોન જતી હતી, તે કેન અ દીદી ની જે ઇન્સ્ટા આઈડી હૈ હે
ના હમણાં કઈ નહી,
હ
એ બધું નહિ હમને
હહા તો તારો ફોન અહં મૂકી ગઈ,
જઈ દીધું ત્યાં કેમ,
મને તો ખબર હ એને ક્યારે તે દીધો નથી,
એઈ બે અહી મને મો ઉપયા તો તઈ જ
તે કયો ફોન લીધો નવો
એ હાલ છે, નેવા ન જાણતો તારા ભાઈએ તને કીધું
એઈ નથી કેતો જેમ તે બહાર ના બનાવ હા કડી મકે આઈફોન લીધો કડી મગ કે મોટરોલા લીધો દો ત ઠેકાણું જઈ ન હા
અવાજ આવ્યો કકડવાનો
શું
ખખાડવાનો અવાજ આવ્યો
ના ભૂકંપ આવ્યો
હે ભગવાન
ઓ ખબર છે ફિલીપિન્સમાં ભુ કમને સુનામી આઈ
ક્યાં આવીએ
ફિલિપિન્સ દેશ એને એક એ કે કાય એ ફિલિપીન્સ કવાનું એ બી કજ કેમ ભૂકંપ કેટલા કેટલાની તીવ્રતા ન હમ્મ આઠ ની કે નવ ની તીવ્રતા ભૂકંપ પચનો આવે ને એથી વધારે
હવે ફોન પૂરો થઈ જાય ને એ ફરી પાછો નહીં કરતો ચાલ વાત એ કપાઈ ગયો હતો પેલા
થઈ ગયા મૂક હવે અગિયાર મિનિટથી
એ પોતેજ કપાઈ ગયો તો કે તે મુકીયો પેલા
મને ખબર મેં કાપેલો ન હું તો હલો હલો કરતો હતો અવાજ ના આવે તો મેં મૂકી દીધો એટલે કટ નતો કરે પણ અગયાર મિનિટ થઈ ગઈ
હે પેલા કાપાય ગીયો તો જાતે જ
જાતે નતો કપાણો
તે કાપેલો
ના
તો
મેં નત કાપ્યો એ તો હું આમ કાન ઉપર રાખીને બેઠો હતો ટક દબાઈ ગયો હશે જાતે કપાઈ ગયો હશે આપડું કોઈ યોગદાન નતું એવું